હમ્મ.
હલો.
હા બોલ. . હલો હા કેમ છે
બસ મજામાં તું
એમ મજા છે
અવાજ નથી આવતો તારો
હ હું પણ મજામાં જ છું
હા જમી લીધું ના ધીમો જ આવતો છે
હા જમી દીધું તું એ
ના બાકી છે મારું
હા સારું તો મેં શું કેવું અ અવાજ આવતો છે ને બરાબર હ
થોડો ધીમે આવતો છે
હા તો અહિયાં એક મીઠા મેં શું કે તથી કે છે ને મારે એમ ફરવા જવું છે તો હું કઈ જગ્યાએ ફરવા જાઉં એજ પૂછવું હતું એમ તો મને ઉત્તરાખંડ સાઈડ જ જવાનું છે પણ જાણકિયા હા એટલે ઋષિકેશ એ બધો કઈ સાઈડ કઈ જગ્યા આવેલું છે
આવેલું છે
ક્યા
ઉત્તરાખંડ રાજ્યમાં
હા હા તો એ સાઈડ જ મને જાઉં છું તો એ સાઈડ મે કઈ કઈ જગ્યાએ જઈ શકું
તું ગંગા નદી ના કિનારે અને હિમાલયનીતમાળા ભી જોઈ શકે છે તું
અચ્છા છે
એને ઋષિકેશ ને છે ને હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ સ્થળ ગણવામાં આવે
અચ્છા
હા અને ત્યાં છે ને પરમાર્થ નિકેતન નામની જગ્યા છે ત્યાં રોજ સાંજે ગંગા આરતી થાય છે જે ખુબ પ્રસિદ્ધ છે
અચ્છા
હા
હા
પછી ત્યાં બીજી પણ ઘણી બધી જગ્યાઓ સ્થળો છે લક્ષ્મણ ઝુલા રામજુલા, ત્રિવેણી સંગમ, નીરગઢ વોટરફોલ ઘણા બધા વસ્તુઓ છે ત્યાં.
અચ્છા! લક્ષ્મણ ઝુલા એ બધું ત્યાં જ આવે છે શ? કશ્મા અચ્છા!
ત્યાં તો ફરવા જાય છે. ઋષિકેશ ત્યાં તો બધી એડવેન્ચરની પ્રવૃત્તિ પણ કરી શકે.. જેમાં રિવર રાફ્ટિંગ, પંચ જમ્પિંગ, ઝીપલાઇનિંગ, કેમ્પિંગ. થ એ બધું પણ કરી શકે છે તું.
અચ્છા તો મેં હું ત્યાં જોઈને જમ્પિંગ કરવું હોય તો એ પણ હું કરી શકું છું. અને હા અને પછી મે રાફ્ટિંગ એ બધું કરવું હોય તે. પણ કરી શકો ને ત્યાં? ત્યાં જ છે ને બધું? તો આ જે રાફ્ટિંગ છે. તે ન એ લોકો. ચાર્જ લઈ? છે ને એટલે વિડીયો ના અલગથી.
કેટલા લેશે, તે મને ખબર નથી.
આઈ થિંક તો, છસો રૂપિયા લે છે. અને વિટોસને એકસો પચાસ સમથિંગ. કઈ છે.
એજ મને ખબર હતી. બાકીને તો ખબર. બીજું કઈ બીજી કઈ જગ્યા છે ત્યાં જઈ શકીએ આપણેે?
ત્યાં એક સંગીત બેન્ડ પણ છે બેન્ડ સંગીત બેન. ધ બીટલસ જે મહારષિ મહેશ યોગી આશ્રમ ખાતે. ધ્યાન અને યોગ શીખવા માટે. સમય વિતાવ્યો હતો. ત્યારથી ઋષિકેશ. વિશ્વમાં. પ્રસિદ્ધ થયું વધારે.
અચ્છા! હ હા એવું છે.
ને ઋષિકેશ જવાનો જે સમયગાળો છે બેસ્ટ. કે કયા ટાઈમ? તું જોઈએ તો એમાંું છે કે, ફેબ્રુઆરી થી એપ્રિલમાં જવું જોઈએ. પ્રવાસ અને રાફ્ટિંગ માટે, જો આ ત્રણ વસ્તુ તને. કરો ને એ તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માં જોવું જોઈએ.
હા પણ ત્યાં આવ તો એ ગરમી.
સપ્ટેમ્બર થી નવેમ્બરમાં જ આવ. તો તમે. હવામાન સારું મળે, અને કુદરતી સૌંદર્ય મારવાની તમને મજા આવે.
હા તો હું હા તો નવેમ્બરમાં જાઉં છે મારે.
અને જુલાઈ થી ઓગસ્ટની વચ્ચે જાઓ તો હરિયાળી વધુ હોય છે અને વરસાદને કારણે કેટલીક પ્રવૃત્તિઓ મર્યાદિત હોય છેકે જેમ કે રિવર રાફ્ટિંગ ને બંજી જમપ પિંગ જેવી છે તેઓ તેનું થોડુંક તે જરા ક્રિસ્કી પણ બને તેનું તે બધી વસ્તુ ત્યાં ઓછી થાય છે આ સમયગાળામાં કેમ કારણ કે વરસાદ ઘણો હોય છે
હા હા એટલા બધા તણાઈ જાય એની સંભાવના હોય છે
હા એટલે કઈ પણ એટલે રિસ્ક નું રિસ્ક વધી જાય એટ આવી બધી પ્રવૃત્તિઓ ત્યાં ઉછી ું થઈ જાય તું ને એટલે મોનસૂન સિઝનમાં આ બધી વસ્તુ ઓછી થઈ જાય જો તમારે બધી એડવેન્ચર એક્ટિવિટી કરવાની હોય તો તમે મોન્સૂન સિવાય જઈ શકો
હા એલે નવેમબર ખબર બેસ્ટ છે કે ઠંડી પણ હશે અને એમ મજા પણ આવશે
ો મા પછી જો આપડે રેલવે સ્ટેશન એટલે જો તું એરોપ્લેન જવાની હોય પ્લેનમાં કર નજીક ન એરપોર્ટ જોડી મપ છે
જો ટ્્રેનમાં જોવું હોય તો અને જો રેલવે સ્ટેશન એટલે ટ્રેન મારફત જવું હોય તો પેલા તારે હરિદ્વાર જવું પડે હરિદ્્વાર ક્યા ીબ છે તું પચક્યા તુંઈ શકે છે બાય રોડ એટલે મીન તરે ડી તું ત્યાં ર છે મુંબઈ છે ગુજરાત છે તો કે રીતે ત્યાંથી પેલા
તો હા તો હરિદ્વાર જવા માટે કઈ કઈ જગ્યા થી ટ્રેન પકડે તો આપ વધુ સારું એ વલસાડ થી સુરત થી
વલસાથી તો નહી પણ જો હરિદ્વાર નું નોર્થ સાઈડ છે બરાબર તો આપણે વાપી બી નહી જો સુરત થી આપણને ટ્રેન બધી મળી જાય સુરત થી
તે વલસાડથી સુ
વલસાડ થી સુરત અને એવું બી હા હરિદ્વાર ની ટ્રેન તો હોય છે જે વલસાડમાં પણ ઉભ રહી છે. એટલે ક વાંધો નહી આ વલસાડ થી વલસાડ મેનો સ્ટોપ હોય છે હ. પણ ઘણી વાર સુરત થીર રઇટર્ન આવતો બે દરવાડીયા
હ.
થી હરીદવાની છે ડરેક્ટ. બરાબર, જે વાપી, વલસાડ સુરત નવસારી ઉભી જ રહી છે. તો આપણને જો વલસાડમાં ડાયરેક્ટ ટ પછી ક જવાની જરૂર નથી આપડે.
તો હું શું કેવું કે આપડે જયારે એમ જવું હોય હરિદ્વાર. તો કયા ટાઈમિંગ જવું જોઈએ જેમ કે સવારે રાત્રે કે મિડ નાઈટે ક્યારે જવું જોઈએ તો
કર બે ત્રણ દિવસની જો તમારી ટ્રીપ હોય. તો તમારે બધું ડેટ સેટ કરવા પડે કે કઈ ટ્રેન પકડવાની, કે સવારે પૂંચવાનું છે કે રાતના પૂચવાનું છે તે પ્રમાણે ટ્રેન પણરી પા ટમ એવેચર
હલો. હલો. હલો.
અવાજ આવે છે.
હા હમણાં આવ્યો પેલા ના આવ અ તો
હરિદ્વાર ની ટ્રેન પણ પકડી શકો, દહરાદૂન ની ટ્રેન પણ પકડી શકો અને દિલ્હી ની ટ્રેન પણ પકડી શકો, પણ મારું એવું કેવાનું છે કે હરિદ્વારની
હા એજ અને આપડે મિડ નાઈટ નીકળી તો સારું રે કેમ કે આપડે તો એમ પણ અમને એમ પણ હું તો, પાંચ છ દિવસ માટે જ જવા, વધારે કા જવાશે, એટલે તો
જો વધારે દિવસ હોય જો વધારે દિવસ હોય ને જો તમે હરિદ્વાર સુધી ઉત્તરાખંડ સુધી જતા હોવ. તો ઘણું બધું ફરવાનું હોય છે. કારણ કે ત્યાંથી જ બધું સ્ટાર્ટ થાય છે ત્યાંથી તમે ધીમે ધીમે ઋષિકેશ જાશો પછી જો હું તને બેકમાં જોઈને કહ ચાલુ
હા
હા હલો જો તું હરિદ્વાર જાય છે બરાબર હરિદ્વાર દીધું જશે છે ઋષિકેશ પછી દ્રીષ ટેસ્ટી પછી તો મસૂરી જઈ શકે છે
સોરી જ્યાં બધા પોલીસ લોકો ટ કરે છે એવું બધું જ કઈ સાંભળલું છે મેં
હ તો તમે જો તમારી પાસે વધારે ટાઈમ હોય
હા
મસૂરી થી હજુ ત આગળ જા ઉત્તર કાશી છે પછી ઉત્તર કાશી થી બી અગર તમે હજુ જાઓ તો ગંગોત્રીધામ કેદારનાથ જેં બધું શ્રીનગર પછી પતાય ના જ ઘણું બધું તમને નો ડાઉટ ત્યાંથી બી ઘણું દૂર છે એટલું બધું પણ નક નથીથી પણ જો તમે જતા જ હો તો ત્યાં સુધ જો વધારે ટાઈમ તમે એક્સ્ટ્રા લેઓ થોડાક હજુ દિવસ તમે ત્યાં એન્જોય કરો તો આ બધું પણ તમાર કવર થઈ શકે છો
અ હા હા તો તમે જે કીધું શ્રીનગર ર તે તો જમ્મુ કાશ્મીર એને એ સાઈડ આવે્યું છે ને અચ્છા
હા શ્રીનગર જમુ શિમલા શિમલા પણ આવી જાય છે
હા એટલે ઘણી બધી જગ્યા છે
પણણ ફમ છે એટલે બધું એલે ચંદીગઢ થી મેં તમને કું ને પટિયાલા ગાર પંા નજીક છેમ પંચક ટડી ને શિમલા શિમલા પણ નજીક છે ત્યાંથી
હા-હા.
શિમલ થી થોડુંક વધારે ગજક શોને કુલ્લુ મનાલી છે. કુલ્લૂ મનાલી ત કસ એ તો કુલ્લુ અને મલાની અલગ અલગ છે. પછી ટેનિસ લેફ્ટ . મારો ફેવરિટ સ્ટેડિયમ છે ઇન્ડિયાનું મારો ફેવરિટ સ્ટેડિયમ
કયો?
ધર્મશાળા નું જે કદાચ તમને ક્રિકેટમાં જોયું. અવશ્ય તમને યાદ હશે કે કેઓ દેખાય તો . ધર્મશા નું સ્ટેડિયમ .
હા.
ક છે ત દ્રશ્ય તે એકદમ ના બોલાય તેવું છે.
હા સારું તો તને ઘણી બધી જગ્યા કી તો આટલા બધા દિવસ તો ના જવાયને આપણાથી મારાથી તો ના જવાશે તો હું કાસ થી એ બધું જ ફરી રહીશ સોરી ઋષિ કેસ એ બધું જ ફરી લઈશ. હા-હા. હા. હલો તો હું તમને પછી ફોન કરીશ મને બધી જાણકારી બીજ જોઈતી હશે તો હા
સારું. સારું ઠીક છે.